નમસ્કાર કેમ છો તમે
મજામાં તમે કેમ છો
બસ અમે બી ખુબ જ મજામાં છીએ
તો બોલો કેવું ચાલે છે આજકાલ જીવનમાં
બસ આજકાલ જીવનમાં શાંતિ છે બીજું તમે બોલો તમારે કેવું ચાલે છે
તે ચલે છે આજકાલ તો જીવનમાં
હા બરોબર સે હવે આજે મે તમને ફોન એ બસ ઘરે એકદમ સુખ શાંતિ છે આપના ઘરે કેવુ છે
બસ અમારા ઘરે જ બી બધા મજામા છે
બરોબર સે હવે મે આજે તમને દૈનિક જીવન આપણું જે છે એના પર વાત કરવા માટે મે તમને ફોન કર્યો છે
બોલો બોલો
હા તો એના વિષે દૈનિક જીવન આજની જનરેશન પ્રમાણે આપણું દૈનિક જીવન કેવું થઈ ગયું છે એના વિશે તમે શું કેહેવા માંગો છો
આજની જનરેશન પ્રમાણે આપણે દૈનિક જીવનની વાત કરીએ તો આજનુ જીવન તો બધા જ ખૂબ ફાસ્ટ થઈ ગયુ છે આપણા હાથમા એક એવી વસ્તુ આવી ગઈ જેના વગર આપણે રેય જ ની શકીએ મોબાઈલ
આ છ તમારી આ વાત સાથે હું સો ટકા સહેમત સુ
બધાના હાથમા મોબાઈલ આવી ગયો છે બધા પહેલાં કેવુ હતુ કે બધા એકબીજાના ઘરે જતાતા જેને બેસતા હતા કલાક બે કલાક ફરી વાટો કરતા હતા હવે કદાચ આ વસ્તુ થવી અશક્ય છે હવે બધુ મોબાઈલ થી જ બધુ શક્ય થઈ જાય છે
બરોબર છે તેને હું તમને આ દૈનિક જીવન પર બીજી પણ એક વાત તમારી સાથે રજુ કરુ કે પહેલાના જમાનામા ટેકનોલોજી નથી એટલે લોકોનુ જે દૈનિક જીવન હતુ બધા પરિવાર હતો એ બધા સાથે રહેતા એક જ સાથે જમતા અને હવે આ બધી વસ્તુ લુપ્ત થતી જાય છે અને તેનો
સો ટકા કે સાચી વાત છે તમારી પહેલાં લોકો કેવું હતું કે ભાઈ એકબીજાના ઘરે જતા લોકો લોકો એક સાથે જમતા હતા સાથે બેસ ને સુખ દુઃખની વાતો કરટાટ હવે એ હવે એવું કદાચ બહુ ઓછુ થઈ ગયુ છે અને હવે તો કેવું છે ખબર છે
હા
લોકો એકબીજાના ઘરે તો જાય છે બેસે એ લોકો સાથે બેસે તો પણ છે પણ બધા બધા મોબાઈલ એટલે બધા આજકાલ પોત પોતાના મોબાઈલમા જ લોકો લાગ લાગી રહે રહેતા હોય છે
આ મેઈન વસ્તુ જ્યારથી ટીવી મોબાઈલ આ બધી નવી નવી ટેકનોલોજી નુ ઉત્પાદન થયુ છે ત્યારથી પરિવાર છે એ વી ખુટો પડતો જઈસે અને એમના દૈનિક જીવનમા બી ખૂબ અસર પડે છે
અને બીજું કે આજે લોકોને કોઈને ત્યા જવાનો સમય નથી આ વિશે તમારુ શું કહેવુ છે
આ વિશે કેવુ સે કેમ કે ટીવી મોબાઈલ આવી ગયા છે તો જે પરિવારનો જે સંબંધ છે લોકોના ઘરે જવાની જે પહેલા પરંપરા હતી તે હવે તૂટવા લાગી સે હવે તે બધા પરિવાર વાળા સા થે મળીને બેસવાની જગ્યાએ ફોન પર વાતો કરી લે છે અને નવી ટેકનોલોજી એ નીકળી છે વિડીિયો કોલની એટલે તમારે કોઈના ત્યાં જવાની જરૂર નથી તમારે મોઢુ જોઈને વાત કરવી છે તો તરત તમને વિડીયો કોલ લાગી જાય સે અને
આજકાલ તો કેવુ છે કે ભાઈ હવે જુઓ કે અત્યારે તમને ખબર જ છે બધા જ કોરોનાની પરિસ્થિતિમાંથી પચાર પસાર થઈ ચૂક્યા છે અને તમે આજકાલ જુઓ કે તો આપણે બધા ઘણા બધા સ્કૂલ ટાઈમથી કોલેજ ટાઈમથી આપણે મિત્રો બનાવીએ પણ જયારે સુખ દુઃખ ના સમયમાં આપણને મિત્રો તો કામ આવે જ છે, પણ એ પહેલાં પરિવાર આપણાં ગામમાં સો ટકા આવે છે.
આપડે પરિવાર સૌથી પહેલા કામ આવે એનું કારણ છે, કે તમારી કોઈ પણ ખાનગી વાત કે પહેલા તમારે કરવી હશે, તો તમે તમારા પરિવાર સાથે કરશો કેમ કે, તેનું મુખ્ય કારણ છે તમે જેની જોડે રોજ રહો છો તેની સાથે તમે વાતચીત કરવા માંગશો કારણ કે, તમે જે કોઈ તમારા મિત્ર કે કેવા જશ તો એ કદાચ તમારી વાત બીજાને કહે કે હશે એવું બની શકે પણ દિવારમાં આ વસ્તુ અશક્ય છે.
કા કે આપડે આપડે જો આપડ દરેક દરેક તહેવારો હોય દરેક તહેવારમાં બી આપણે પરિવારને યાદ કરીએ આપણે, જો પરિવા આપણે એવું કહીએ તો કે પરિવાર છે, તો આપણે રહેવું એવું કહેવામાં જ્યારે પણ આપણે ખોટું નથી.
બરોબર.
ઓકે તમારા પરિવારમાં કેટલા સભ્યો તમારા પરિવારમાં?
અમારા પરિવારમાં ટોટલ પાંચ સભ્યો હાલમાં રહે છે ઘરમાં.
તમે બધા એકસાથે રહો છો?
હા. અમે બધા અમારા પરિવારમાં લોકો સુખ શાંતિથી અમે બધા એક સાથે જ રહીએ છીએ. અને એકદમ સરળ રીતે રહીએ છીએ, જેથી બધા જીવનમાં ખુશી મળી રહે.
સાચી વાત છે. અમારા પરિવારમાં બી અમે લોકો છો જણા રહીએ છીએ. ને આજકાલ તો કેવું છે કે ભાઈ હવે અમુક પરિવાર સમય જતા છૂટો પડી જાય છે, એનું કારણ તમે જણાવશો?
એનું મુખ્ય કારણ દૈનિક જીવન પર બહુ મુખ્ય કારણ છે, દૈનિક જીવન. કારણ કે હાલમાં નવી ટેકનોલોજીને એ બધીનું ઉત્પાદન થયું છે એટલે લોકોનું જીવન બહુ ફાસ્ટ બની ગયું છે કેહેવા જઈએ તો. કેમ કે, લોકો હવે ટેકનોલોજીને દૈનિક જીવન પરથી કહી સવાય કે એમની જોડે બિલકુલ ટાઈમ નથી. એમના જીવનમાં એ દોડ્યા કરે છે પરિવાર જોડે એમને ટાઈમ મળતો નથી પોતાના માતા પિ તા જોડે બેસી શકતા નથી, પોતાના પરિવાર સાથે તા સમય કાઢી શકતા નથી. આનું મુખ્ય કારણ દૈનિક જીવન પર પડે છે તેના વિશે આપ શું કેહેવા માંગશો?
સો ટકા આ વાતને બહુ સાચી કીધી કે આપણે કોઈના ઘરે જઈ આ-આ-આપણા પરિવાર સાથે રહીએ બરાબર છે.
હા.
તો બા આપણા પરિવારના કોઈને કોઈ સભ્યો દુકાને જતા હોય કે ઓફિસ જતા હોય ને આપણેે બી હવે તો આપડે આપડે નોકરી પર જઈએ તો, સાંજે આવીને આપણે જ્યાં સુધી આપણા પરિવારને નહીં મળીએ, ત્યાં સુધી આપણને કંઈક આનંદ આવતો નથી, એટલે પહેલાં પરિવાર પહેલાં બીજું બધું તો પછીજ.
બરોબર છે.
અને બીજી વસ્તુ એ છે કે બધાને કોઈની સાથે બેસવાનો ટાઈમ નથી. એટલે અમુક ઘણા બધા એવા છે કે ભાઈ લોકો મિત્ર સાથે જ ફરવામાં લોકોને આનંદ મળતો હોય છે. આવા લોકો વિશે તમે શું કહેશો?
આવા લોકો વિશ ને હું કેહેવા માંગુ છું કે, મિત્ર નો સંગ કરો ને તો સમજી વિચારીને કરવો જોઈએ કેમ કે, દરેક મિત્ર સાચો જ હોય એવું જરૂરી નથી, તમારી સાથે ભલે હમણાં ઉભો હોય પણ મુશ્કેલ સમયમાં ઓછ મિત્ર તમારી સાથે ઉભો રહેે ને એને સાચો મિત્ર કહેવા. બાકી બધા તમારા સુખમાં સાથે રહેશે અને દુઃખમાં છૂટા પડી જાય છે. તેથી પરિવાર આ વસ્તુમાં આંટી ખુબજ અલગ છે. વે પરી
મિત્ર વાળી વાત સાથે હું તમારી સાથ થે એકસો ને એક ટકા સમત છું, કે મિત્ર હંમેશા એવા જ રાખવાના કે કદાચ કોઈક એવી પરિસ્થિતિ છે કે ભાઈ તમારો પરિવાર સાથે નહીં આવે પણ તમારા મિત્ર સાથે આવીને ઊભો રહી તમારી પરિસ્થિતિમાં એને સાચો મિત્ર કેવાય.
અને એવું નથી કેમ મિત ને જરૂરી નથી જીવનમાં, ખૂબ જરૂરી છે. પણ સાચા મિત્રની આપણને ઓળખ કરતા આવડવી જોઈએ અને સાચો મિત્ર જીવનમાં તમને ખૂબ આગળ પહોંચાડે છે.
સો ટકા જે આપણે અમુક એવા અમુક એવા પણ મિત્રો હોય છે કે જે આ વાત આપણે પરિવારમાં આપણને નહી કહી શકીએ એ વાત આપણે મિત્રોને આપણે સારી રીતે કહી શકીએ છે.
હા અને એવા મિત્ર વસ્તુનું સોલ્યુશન પણ લાવતા હોય છે.
સાચી વાત છે. અમુક વાત આપણે એવી હોય કે જે આપણે પરિવારમાં કહેવાય એવી નહી હોય જે આપણે મિત્રોને આપણે કહી શકીએ તો આપણને સાચો રસ્તો બી આપે
હાઆ આપ પેને અને કેમ કે ઈ આપણે બધી વસ્તુ એવી નથી હોતી કે આપડે પરિવાર સાથે રજૂ કરી શકીએ. અમુક વસ્તુ મિત્રને જ કેવી પડે છે અને મી ત્ર સારી રીતે સમજીને તેનો ઉપાય બી લાવે છે.
બિલકુલ સો ટકા આજે તમારી વાત સાચી છે. તો તમારું શું કેવાનુ છે આપણા જીવન પરિવાર મહત્ત્વ છે કે મિત્ર કે બંનેનું મહત્ત્વ કેટલું છે આપણા જીવનમાં?
પહેલા નંબરમાં પરિવાર આવે કારણકે જેની સાથે આપણે રહીએ છીએ તેને જ ફર્સ્ટ પ્રાયોરિટી આપીશું મેન તો પણ એવું નથી કરતો મિત્ર બીજા નંબરે આવે છે પણ પરિવાર સાથે મિત્ર બી આવે જ છે કારણ કે જેટલું પરિવારનું મહત્ત્વ છે તેટલું જીવનમાં મિત્રનું પણ મહત્ત્વ છે જ. એટલે મારી સરખામણીએ બંને બરોબર હિસ્સા આવે છે. કારણ કે જો તમારા જીવનમાં પરિવાર હશે અને મિત્રો નહી હોય તો તમે જીવન જીવી શકો છો ના નથી પણ સ-સફળતાનું જીવન નહીં જીવી શકો. આના વિશે તમે શું કેહેવા માંગશો?
સો ટકા સાચે અને બીજો મને પ્રશ્ન એવો થાય છે કે અમુક પરિવારમાં આપણે એવું જોવા મળે છે કે અમુક કેટલાક હસબન્ડ વાઈફ છે કે બંને એકલા રહેતા હોય છે એમનો કોઈ પરિવાર એમને પસંદ નથી સાથે રેય તો. આના વિશે આપ શું કહેવા માગશો?
કારણ કે આનું મુખ્ય કારણ છે કે જે હસબન્ડ વાઈફ છે એમની સાથે વાતચીત કરવામાં કોઈ ખામી સર્જાઈ હોઈ શકે છે કારણ કે જુદા રહેવાનું મુખ્ય કારણ માનસિક સ્થિ તી પર આધાર હોય છે.
સાચી વાત છે બિલકુલ સો ટકા તો આપણે આ બધી આપણી ચર્ચા થઈ તો એમાંથી આપણને એટલું તો આપણને સમજ પડે જ છે કે આપણે આપણો પરિવાર જે છે એ ખૂબ જ મહત્ત્વનો છે પરિવાર છીએ તો આપણે છીએ.
એ વાત સાથે સેહમત તું આ આટલી આપણી જે વાત થઈ આજે તેની વિશે હું એક વસ્તુ કેહેવા માંગીશ કે આપણું જે દૈનિક જીવન છે તે હવે પહેલા જેવું રહ્યું નથી અને તે હવે આપણે બદલી બી નથી થી શકવાના કેમ કે તેનું મુખ્ય કારણ નવી ટેકનોલોજીને હવે જે આપણે વાપરીએ છીએ તે હવે પહેલાના જમાના સાથે આપણે સરખામણી ના કરી શકીએ.
બિલકુલ સો ટકા સાચી વાત છે અને આજકાલનો કેટલીક આપણે જોઈએ કે મનોરંજન જેમ કે ફિલ્મો છે સિરિયલો છે અને કેટલીક પારિવારિક ફિલ્મો પણ આપણે જોઈએ છે એમાંથી બી આપણને પરિવારનું મહત્ત્વ સમજાય છે.
ખૂબ સમજાય છે.
કે પરિવાર ખૂબ જ મહત્ત્વનો છે કારણ કે આપણા દરેક પ્રસંગમાં આપણે પહેલા પરિવારને આમંત્રિત કરીએ પછી મિત્રોને આપણે આમંત્રિત કરીએ છે.
બરોબર તો હું આ તમને કહેવા માંગીશ કે આપણી આ વાત સાથે તમારી જોડે કરવા માટે મને ખૂબ આનંદ આવ્યો
તમારી સાથે પણ ખૂબ આનંદ થાય વાત કરીને અને તમારી પાસે બી એક અલગ જ વસ્તુ જાણવા મલી તો તમારી સાથે આ ચર્ચા કરવા માટે તમે આપ કિજી આપણો કિમતી સમય આપ્યો એના માટે આપણો ખૂબ ખૂબ આભાર
હા હું બી તમારે ધન્યવાદ માંગીશ કે તમે મારી સાથે વાત પર જોડાયા તમારો બી ખૂબ ખૂબ આભાર
અને ફરી આપણે કોઈ નવા ટોપિક સાથે આપણે ચર્ચા કરીશું સો ટકા ત્યાં સુધી આવજો